હલો!
હા.. બોલો.
હા. અવાજ આવે છે ને?
હા..
હા. હા બોલો, શું કરો છો?
કઈ નહી, વેઢી જવુ તમે?
બસ એમ.
હમ...
હ હ. બોલો બીજું શું ચાલે?
બસ કઈ નહી ત મે બોલા?
બસ એયા કઈ જ નઈ અત્યારે ફ્રી પડી છુ હમે જ-
હમ તમે કોલેજ સ્ટુડન્ટ છો-
હા
હમ-
હા તમે-
હું તો સ્કૂલ સ્ટુડેન્ટ છું હતી?
ઓ અચ્છા ઓકે વિચ સ્ટન્ડ-
નાઇન્થ
ઓકે તો કેવું ચાલે નાઈન્થની સ્ટડીઝ-
બઉ ખરાબ શું - કવાનું સિલેબસ ચેન્જ થઈ ગયું. હા
હા કયો બોટ છે.
સી બી. એસ. ઇ. સી -
અચ્છા-
હા-
કેવું પડે છેીસ સોપ કે મીડિયમ-
એથ સુધી તો ઇઝી લાગતું હતું બધું પણ નાઇન્થમાં હવે થોડું હાર્ડ લાગે છે જસ્ટ- ડ્યૂ ટુ સિલેબસ ચેન્જ થયું.
અચ્છા
હમ
થાય તો થોડું થાય- પણ હવે સિલેબસ આગળ વધતો જાય થોડું થોડું સ્ટડીઝ કરતા જઈએ એટલે થોડું ઈઝી લાગશે.
એજ-
હા- કઈ નહી હજી તો નાઇન્થ છે વાંધો નથીહોતી ચલેયા જાય. હા
બોલો.
હમ બસ કઈ નહ અમારે તો કોલેજમાં છે એટલે સ્કૂલ સ્કૂલ ની ટેન્શન વેન્શન એ ખતમ થઇ ગઈ છે.
હેજ કેટલી મજા આવે.
મજા તો કઈ જ નતી સ્કૂલ જેવું જ ફીલ થાય છે આમ તો જોવા જઈએ તો
અ કઈ કોલેજ?
કોઈ અમદાવાદ માં.
અમદાવાદ કઈ?
ગુજરાત યુનિવર્સિટી.
ઓકે.
અચ્છા તમે કઈ બાજુથી છો? ઓકે બસ અમદાવાદ જ
હા.
હા બસ કોલેજ, પણ સેમ સ્કૂલ જેવું જ લાગે છે બસ એવું છે કે એનામાં યુનિફોર્મ નહોતી.
હા હા હા.
બસ બાકી સેમ એવું જ છે.
બરાબર.
કોલેજ જાઓ અઇનમેન્ટ કમ્પ્લીટ કરો એક્ઝામ તો
પણ તો યાર થોડું તો એટલીસ ફ્રીડમ મલે કે લેક્ચરમાં બઁક તો મરાય.
બંક ન તો એવું છે કે કોલેજ વાળા જવા દે એવી કોલેજ ચૂઝ કરી હોય કે ભઈ ના ત્યાં કોઈ રેસ્ટ્રિકશન નથી.
એવું છે
તો મજા આવે બાકી તો ગેટ ઉપર ઊભા હોય સેક્યોરિટી વાળા એમને કરો બૂ હા એમને કરો એક
હા
બધું ચાલતું રે.
બરાબર.
હમ બોલો બીજું
કઈ ની બોલો તમે?
અ સુ બોલું આજ તો કઈ છે નઈ.
હ
બસ હવે કાલે કોલેજ જવાનું છે. ઈચ્છા તો થતી નથી પણ જવું પડે છે.
એજ મારે બી સવારે સાત વાગે.
સેમ મારે પણ એવું જ છે મારે કોલેજ મારી છે ને થોડી મોર્નિંગ માં મતલબ બઉ વેલી છે એટલે મારે સાડા પાંચ વાગે ઊઠવું જ પડે.
ઓહો હો અહીંયા આઠ વાગ્યા ની સ્કૂલ છે તો હું સાડા છ પછી ઊઠું છું.
અચ્છા હ કેમ એ કદાચ એકચુલી ટ્રાવેલ કરીને જવું પડે ને એટલે બાકી તો કોઈ વાંધો નથી આવતો.
બાકી અમારે તો વેન જ છે.
હ ઈ ઈ જોવા મને એવું થતું કે ભઈ કોલેજમાં ન તો બસ ને એવું હોવું જોઈતુ તુ કે જે પિકઅપ કરવા આવે ડ્રોપ કરવા આવે
સાચી વાત છે.
હમ્મ
હમ બરા
કાઈ નહી બસ સાલ્યુ કરે
હ
હવે છ. હવે એ એસાઈનમેન્ટ આવશે નહી લખવાના અને શું કેહવાય. કોલેજ પણ જવાનું ને એક્ઝામ ની પ્રિપેરેશન કરવાની
અમારે બે એક્ઝામ હમણાં જ પતી કાલેજ પતી એક્ઝામ
કેવી ગઈ
સરસ જોઈએ હવે રિઝલ્ટ કેમનું આવે છે.
કંઇ ના આઈ જશે સારું જ આવે આપણને તો આપણું રિઝલ્ટ ખરાબ તો ના જ લાગે
સાચી વાત છે.
એ બીજા ને લાગે આપણ ને ના લાગે એ ચાલ્યા કરે
હમ્મ
હમ્મ હમ્મ
તમે સ્પોર્ટસ રમ્યું છે.
ના એમ રમો ના મતલબ એમ સ્કૂલ થી તો નહી જ
હમ્મ કોૉલેજમાં
કોલેજમાં બસ ફર્સ્ટ ઈયર છે હવેજ સ્ટાર્ટ થઈ છે.
ઓ બરાબર
હા એટલે ઇન્ટરેસ્ટ ખરી આમ પણ બટ આમ નહી એમ
હમ્મ
કોલેજમાં છે, એ ડાન્સમાં ઇન્ટરેસ્ટ છે પણ આજ સુધી ક્યારે પાર્ટિસિપેટ નથી કર્યુ
સ્કૂલમાં પના ઓ
એમ થોડું એમ કેવાય ને થોડું સ્ટેજ ફિયર હોય હા બસ એક
હય હોય હોય મને પણ એવું હતું પણ અતાર નથી.
સારું કેવાય કેમ કે એક વખત શું કેવાય ચાન્સ મળે ને તો એ લઈ લેવો જોઈએ. મને બહુ મળ લ બટ મેં ના લીધુ
હમ્મ
એટલે અત્યારે શું કેવાય બસ એજ ચાલે છે હવે કોલેજઈ ગઈ છે, કોલેજમા લઈ પણ લઉ પણ શું કે પ્રેક્ટિસ માટે એ છેને. સન્ડે ના પણ હોય શું કેહેવાય આમ સાંજ સુધી પણ કરાવે પ્રેક્ટિસ એટલો ટાઈમ સુધી હુ ત્યાં ના રોકી શકુ
હમ્મ
હમ એટલે પછી ના લીધું કોઈને
બરાબર
એ એ કેવાય ને કે ભ મને શોખ છે, પણ મને આમ શું કે ક્યારેક કોઈ મતલબ આમ કેહેવાય ને ક્લાસીસ વસીસ કોઈ જોઈન, નથી કરે એટલે મને આમ બહુ આવડતું પણ નથી. એટલે પછી અવતારથી શીખીને થોડો ટાઈમ જાય
હા એ તો છે, અહીંયા પણ એવું છે, ક્લાસીસ નહીં જોઈન કર્યા બટ નાનપણથી ડાન્સમાં એટલો ઇન્ટરેસ્ટ છે, ને કે આવડે છે, એમ
હા એ છે, મતલબ શોખ હોય ને તો મતલબ એવું નથી કે બો ટાઈમ જાય થોડા ટાઈમમાં શીખી જઈએ એમ કોઈ સ્ટેપ બેપ હોય
હમ ફ્યુચર પ્લાનિંગ શું તમારો?
ફ્યુચર પ્લાનિંગ અહી પૂછવાનું જ નહી ફ્યુચર પ્લાનિંગ નું કઈ ન કી જ નહી હોતું બસ એમ બદલાતા રે ડિસિઝનસ
બરાબર.
હમ. તારે તું કેનામાં ઇન્ટરેસ્ટેડ છે?
મોડલિંગમાં પછી ફેશન ડિઝાઇનર
સરસ.
લાઇક એવુ જ
હ.
હા બોલો તમે
બસ કઈ નહી
હમ.
હવે એક્ઝામ તો તારી પતી ગઈ છે, ને?
હા.
અચ્છા મતલબ આ શું કેવાય ફર્સ્ટ એક્ઝામ હતી કે મિડ ટર્મ ની કે
ના ના ના આ તો ખાલી એમને એમ
અચ્છા પેલી હા હા હા અચ્છા ઓકે પેલી મંથલી વીકલી હોતી અશે વાળી
મંથલી હોય
હા એ જ અચછા
હમ તમે શેનું સ્ટડી કરો છો?
હુ અતરે બી કોમ
બરાબર.
હ. ખઈ નહી ચલો મને કોલ આવે છે, હું કરું પછી ફોન
હા વાંધો નય
હા.